તો હ જામાં તમે કેમ છો?
બસ કઈ નહી ગરમી બહુ છે ને બધી જગ્યાએ આજકાલ તો સવારે આઠ વાગે પણ એટલી ગરમી લાગે કે બપોરના બે ત્રણ વાગી ગયા હોય.
હ.
તમારે ત્યાં પણ બહુ ગરમી
બાહુ અ જ
ક્યાં ફરવાની, ફરવાનું પ્લાન કરવું હતું ને, ત્યાં નોર્થ સાઈડ આટલી ગરમીમાં
ના ના, નોર્થ સાઈડ પર બહુ ગર્મી છે.
નોર્થમાં ક્યાં ગરમી છે?
છેને. કશ્મીર માં થર્ટી. .
અરે પણ, ત્યાંની ગરમી આપણને નહી લાગે. તમે સમજો. ત્યાં આજુબાજુ બધી જગ્યા ગ્લેશિયર છે, જે પવન આવે ને એ બધી ઠંડી પવન આવે. આપણા અહીંયા તો. છે ફોર્ટી ટુ, ફોર્ટી ફોર ડિગ્રી છે.
હમ! બરાબર.
તમને કોને કીધું કે, કશ્મીરમાં ગરમી છે.
હા, હમણાં તો ગ્લોબલ વોર્મિંગ ચાલે છે ને.
હા પણ, નોર્થ સાઈડ ના એરિયામાં આટલી ગ્લોબલ વોર્મિંગ થાય જ નહી. બિકૉઝ ત્યાં આજુબાજુ બધી જગ્યા ગ્લેશિયર્સ છે ને, બરફના પહાડ. એના કારણે ત્યાં ગ્લોબલ વોર્મિંગ નહી સૂટ થાય. આપણા અહીંયા થાય. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. આ બધી જગ્યાએય થાય.
હા! બરાબર.
તો ત્યાં ફરવાના નથ જવાના, એટલી ગરમી અહીંયા જ ખાવાના છો.
આંબળા નઈ, થોડી વરસાદ પડે પછી.
તો પછી, ક્યાં જવાના?
તો તો અહિયાં જ લોનાવલા જ જવાના.
બીજું, ક્યાં ક્યાં ફરવાની ઈચ્છા થાય, તમને?
મારે તો ફોરેન ટ્રીપ જવું છે.
ક્યાં જવું છે ફોરેન ટ્રીપમાં? મોદી કાકાએય ના પાડી છે. ફોરેન નથી જવાનું.
બધાને ના પાડે છે. પણ પોતાને ફરવા જાય છે.
એ તો છે. પૈસા બચાવો ને, પોતે ખર્ચ કરો.
હમ!
પણ એણે ના પાયડી હશે તો કોઈ રીઝન હશે ને. તમે જોયું કાલે ફરીથી આમાં દુબઈમાં વર્લ્ડ વોર થ્રી જેવું થઈ ગયું, દુબઈમાં.
. . કુવેટ માં છે ને, અમેરિકાનું. એસમ. અરે, આ શું કહેવાય? એસ
મિલિટરી બેઝ બેઝ કેમ્પ? યેશ આય નો.
હા, ત્યાં જ પર મતલબ થયું ને એટેક.
હા હા!
હમ, પાછો ચાલુ થઈ ગયું છે, વોર.
એ તો કાલે રાતના, આજે સવારથી જેમ મોબાઈલ હાથમાં લીધું ને, તો બધી જગ્યા એજ ચાલુ છે કે, વર્લ્ડ વોર. થ્રી ચાલુ જેવું છે. તો સારું થયું ને, એક હિસાબે કે મોદી આપણને ના પાયડી. હ આપણે ત્યાં ત્યાંય ફસાઈ જતા તો. તમે લોકો ક્યાં ફોરેન ટ્રીપ મારો, અને ત્યાં વર્લ્ડ વોર.
હમણા તો જો. બધાજ મતલબ મન ધોવાના છે.
હા હા હા બ બધું મોંઘું થવાનું છે પેટ્રોલ સી એન જી ગેસ બધું જ.
જ પ્રાઇસ વધાર્યા છે. તો પાછો થવાનોજ છે.
ખરીદવાનું પણ ના પાડી.
હમ્મ.
આજકાલ તો એવી ગાડી ના સ્પોટા લય ને તો સારું લાગે.
પણ આટલી ગરમીમાં તો એ પણ ફૂટે છે ને આપણા
હા પાર્કિંગ તો શેડમાં કરવાનું ને.
હા પણ બધી જગ્યા શેડ પોસિબલ થોડી છે કેમ ઝાડ ના નીચે તમે પાર્કિંગ કરો તો બધી જગ્યાએ થોડી શેડ મળવાનું છે તમે ઘરના બહાર તો જશો કે નહીં.
હમ્મ.
કેટલા બધા કાલે ચાઈના નું થયું તમે જોયું ન્યુઝમાં. ચાઈનામાં કઈ શેનઝન સિટીમાં. અ હ. હાઈવે છે વેસ્ટર્ન હા અરે એક્સપ્રેસ હાઈવે એના ઉપર પાંચ છ વેહકલ એકબીજાથી અથડાયા અને આગ લાગી ગઈ. એનો વિડીયો તમે ખાલી જોજો સોશિયલ મીડિયા માં એટલો ડેન્જ જો વિડીયો છે. અને ઉપર થી લખી ના આવે કે કોઈ માણસ ને હાર્મ નથી થયું હવે આવા વિડીયોમાંથી આટલી આગ છે આટલી આગ છે ને કે કોઈ માણસને કઈ નથી થયું. અને એમાંથી ઈવી વ્હીકલ હતો જેના કારણે આગ લાઈ ગી ને ઈલેક્ટ્રીક વ્હીકલ જ હ
આજકાલ તો ઈવી પણ મતલબ સેફ નથી.
તો એ આ લોકો પેટ્રોલ ના ભાવ વગર વધારે પણ ઈવી માં. કવોલટી તો આપો.
હમ્મ.
આપણા બોમ્બે માં છે ને ઓલું ટેસ્લાનું શોરૂમ તમે જો ગયા?
હા તે
ફેસલા પણ ખબર નહીં લેવાય કે નઈ લેવાય.
તો ગેરંટી નથી.
હા તો આલાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે હું નહ અને આટલું ગ્લોબલ વોર્મિંગ છે કે આપ આપણો આપણને પણ નથી ખબર. બેચારા સારું જ આપે.
હમ્મ. બરાબર.
ક્લાઇમેટના કારણે ઈલેક્ટ્રિક વ્હીકલનો કાંઈ ભરોસો નથી. તમારા ત્યાં કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ છે?
ના મારા પાસે તો નથી પણ મારા મતલબ સોસાયટી પણ નથી.
ઓહ. મારા અહિયાં તો ઓલા સ્કૂટર તમે નામ સાંભળ્યું છે? ઓલા સ્કૂટર નું. એ મારા ઘરમાં બે-બે ઓલા સ્કૂટર છે. એટલી ડર લાગે ને. ને વાપરતા.
ડર તો લાગે ને આટલું બધું એક્સિડેન્ટ જોયું તું.
તો સાચે બહુ ડર લાગે આવા ઈલેક્ટ્રિક વ્હીકલ કલ કેવી રીતે વાપરવાના આપણા અહિયાં તો ગરમી એટલી.
પતા કે ક્યાં.
હા એજ કરવું પડશે ને હવે.
હમ્મ.
હું કોઈ પણ ઇલેક્ટ્રિક નહીં, આજકાલ આ ડીઝલ ઇન્જિન પેટ્રોલ ઇન્જિનમાં પણ આગ લાગે છે. તો તમે લોંગ
આ ક્લોબલ વારર્મિંગના કારણ પર ખબર કે શું છે? આ ગવર્મેન્ટ પર ગવર્મેન્ટ છેને બહું બધા ટ્રીસ્ક આપ્યા છે.
હા, પુનામાં છેને?
ને ડેવલપમેન્ટ થોડી જોઈએ, બધાને તો સારું ક્લાઇમેટ જોઈએ છીએ.
એ તો છે. હા એ તો મેં પણ જોયું કે બહું બધા ટ્રીઝ અને બધું ઓછું કરી નાખ્યું છે ગવર્મેન્ટએ. હમણાં તો કેમ તમે હતા કે, આઈ ડોન્ટ નો. તમને ખબર છે કે ઓલું કોઈ તો રાજસ્થાન નો એક કઈ ઓલું છે હિલ
હા.
એને પણ કટ કરવાની, અરાવલી યસ અરાવલી માટે કેટલું બધું લોકો કો પ્રોટેસ્ટ કરે છે.
હમ. અરાવલી તો ઓલો છે ને?
હા એના કારણે રાજસ્ ફન ની ગરમી અને એ બધું આપણા આ સાઈડ ના એરિયામાં નથ નથી આવતું. અગર આરાબની કટ કરશો તો આ આખું ઈન્ડિયા રાજસ્થાન બની જશે, એ કાઈ ગવર્મેન્ટને ખબર કેમ નથ પડતી એજ નથ ખબર.
હા દિમાગ જ નથી ને.
હા સાચું, એ નહી પણ તમે થોડું આમર ક્લાયમેટ પર કરો હવે જો ચાઈના ની વાત આપ આપણે કરીએ ચાઈનામાં એ લોકો ઝાડ કટ કરે પણ એ લોકો એટલા જ ઝાડ ફરીથી અહ ઉગાડે પણ છે.
હા તો અહીયા તો કઈ ઉકારતા જ નહિ.
તો ઝા જાપાન ન તો એરપોર્ટ તમે ક્યારે પણ આમ જાવ ને એટલે ફોરેનમાં તો જાપાન અને આનું સિંગાપુર નું એરપોર્ટ જોજો. એ લોકો એ પણ બઉ બધા ઝાડ કટ કયરા છે ડેવલપમેન્ટ માટે પણ એ લોકો એના સાથ એટલા બધું બોર્ડર ના જેવું
અરે પણ સિંગાપુર અહ એરપોર્ટ છે ને? એના અન ડર એ આ લોકોને ગ્રીનરી પાર્ક બનાય છે.
હા, એજ. શું, એ લોકો એ એટલું, ફાઈન ડેવલપ કર્યું છે બધું.
આ લોકો ના, મતલબ ક્લાઇમેટ બહુ સારું છે.
લો, લોકો ઇન્ડિયા જ છોડીને ફોરેન ફરવા જાય છે. ઈન્ડિયામાં તો કોઈ ફોરેનર નથ, આવતું કાર કે ઈન્ડિયા વાળા પછી મેન્ટેન જ નથી રાખતા ને. કોઈ વસ્તુ. આ વખતે તો ગરમી એટલે કેટ એટલું, જલ્દી આ ઉનાળું સ્ટાર્ટ
હમ્મ. વરસાદ પણ આવા નીચ ખતરનાક વા
વરસાદ આવે પણ થોડો વરસાદ જોઈએ આખો દિવસ વરસાદ ની ગમે.
હા પણ હવે ગ્લોબલ વોર્મિંગ છે ને.
હા, અરે પુનામાં તમને ખબર નહી હોય, પુનામાં હમણાં હું જઈને આઈવી તો ત્યાં છે ને રસ્તા પર સિગ્નલ ઉપર ઓલા મિ શાવર રાખાય છે, ગવર્મેન્ટએ. લોકોને એટલી ઠંડક પોહોંચે
હા, પણ એ રાખવાનું પણ કઈ ફાયદો નથી.
હા, અરે પણ એ ઓછી નથી થતી એનાથી, પણ પણ આમ કે લોકોને થોડી વાર માટે તો શાંતિ મળે.
હમ્મ.
બટ એમાં પણ એટલી ગરમી હતી પુનામાં કે ઓલા એક માણસે વિડીયો મૂક હતું સોશિયલ મીડિયા પર. પેલું મીસ માંથી સ્પ્રિન્કલ થાયજ અને એના પાસે આવતા આવતા તો ઈ વેપોરેટ થઈ જ એના પર કઈ જ નહી પડ. તો એને મેંટ ને ટટેક્સ. કર્યો છે એ વિડીયોમાં.
રાજસ્થાનમાં ફોર્ટી સિક્સ પ્લસ અ ટેમ્પરેચર છે.
અરે બધીજ જગ્યા મન તો અ અહીંયા.
કાલે છે ને હું એક વિડીયો જોતી હતી, ઇન્સ્ટાગ્રામમાં એક લેડી તો રાસ્તા માં જ પાપડ શેકતી હતી.
ઓ ઓ બાપરે.
હમ્મ. ડોળી પતાને કેતી હતી કે અહ તમે લોકોને ગેસ અગર મતલબ યુઝ નથી કરતા, તો રાસ્તામાં જ ખાના બનાવ.
બે પણ એક વિડીયો જોયો હવે આઈ ડોન્ટ નો એ ક્યાંનું હતું, મને તો ગુજરાત નું લાગ્યું કદાચ. તો એ છે ને આપણા બહાર જે ગ્રેનાઈટના સ્લેબ હોય ને બ્લેક કલર ના બહારની સાઈડ, ઘરમાંની, એના ઉપર રોટલી સેકે.
હા, તો.
અને લિટરલી આમ ફૂલે એ લોકો એ સ્લેબ પર રોટલી પણ ફુલે.
હમ્મ, કાછ સાહેબ
હા.
ત્યાં આઠસો ત્રેસઠ છેને પર.
હા બસ. તો ત્યાં વરસાદ પણ બહુ પડે પણ રાજસ્થાન ફરવા જવું હોય ને તો ઠંડીની સી સીઝન બેસ્ટ ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી જાઓ એટલું ગમશે એટલું પ્લેઝન્ટ ક્લાઇમેટ હોય છે કે તમે આખો દિવસ ચાલો ને તમને થાક નહી લાગે
હા
ને રાજસ્થાન વન ઓફ ધ મારી બેસ્ટ સિટી છે ડ્રીમ સિટી માંથી પણ આ ગરમી અને વરસાદમાં નહી જવાય ઠીક છે ચાલો આપડે પછી વાત કરીએ આરામથી
હા ચાલો